કેમ છો
બસ મજામાં તમે કેમ છો.
બસ એકદમ મજામાં કેવું તબિયત પાણીને બધું ઠીક છે ને.
હા એકદમ ઠીક છે અને તમારી.
એકદમ જોરદાર છે મારી તો મેં કીધું ઘણા દિવસ થયા વાત નથી કરી એટલે.
હા સરસ.
હ અત્યારે વિચારતી તી કે આપડે બે. બેઠા બેઠા વિચાર આવ્યો કે આપણેે અત્યારે ઘરમાં બેઠા હોઈએ તો બી બેઠા બેઠા બી આપણેે બીમાર થઈ જઈએ.
હા ખુબ સરસ વિચાર છે ને તમારો.
હા તમને શું લાગે છે કે આપડે ગુજરાતી. ઘરમાં સવાર ની શરૂઆત શું વગર અધૂરી લાગે તમને છેેના વગર.
મને તો એવું લાગે છે કે સવારની ચા વગર દિવસની શરૂઆત જ ના થઈ શકે ને.
બિલકુલ સાચું હા ઘણી જગ્યા. ગ તો અલાર્મ કરતા પણ. પહેલાં ચાની સુગંધ ઘરમાં ફેલાતી હોય છે.
હા અને આ ખાસ કરીને તો જોઈન્ટ ફેમિલી હોય તો રસોડામાં સવારથી હલચલ શરૂુ થઈ જ જાય.
બિલકુલ અને તમારા ઘરમાં સવાર ની ચા કોણ બનાવે?
અમારા ઘરમાં વારા ફરતી હોય, પણ મોટા ભાગે તો મમ્મી જ સવારે ઉઠીને ચા બનાવે.
ચા સાથે આપડે પાછું શું તમે જમવાનું લો, એટલે નાસ્તો?
મારી પસંદ તો મસ્કાબન ની છે અને તમારી?
મને તો ગરમ ચા સાથે મારે બિસ્કીટ ખાવા બો ગમે મને બિસ્કીટ હોય તો મજા આવી જાય એમ.
હા, અને ગુજરાતી લોકોની વાત કરો તો દરેકની ચા ની સ્ટાઇલ અલગ જ હોય છે બનાવવાની.
બિલકુલ, કોઈ તો આદુ વાળી ચા પસંદ કરેને કોઈ મસાલા વાળી, ને કોઈ લ અલગ અલગ મસાલા નાખશે ને બધું, ઈલાયચી નાખ
હા અને જોઓ ને કેટલા લોકો તો તુલસી અને ફુદીનો પણ નાખે છે એની અંદર.
હ ને પાછું વરસાદ ના દિવસે તો આદુવાળી છા પીવાની જે મજા આઈ જાય ને આમ એક સાઈડ વરસાદ પડતો હોય ને ચા પીવાની બઉ મજા આઈ જાય.
હા એજ સવારની ચામાં કઈક અલગ જ તાજગી અને એ બધું હોય છે અને વરસાદમાં તો ચા પીને ખૂબ, ખૂબ એ થઇ જાય છે.
બિલકુલ સા ચી વાત છે અને ઘર ના સભ્ય સાથે બેસે અને દિવસ ની યોજના કરે, આ મજા આય જાય.
અને કોઈ ઓફિસ ની વાત કરે તો કોઈ સ્કૂલ ની.
ચા પીવાનું પસંદ કરે, મારા દાદા છે ને, એ એમને એવી જ આદત છે કે ન્યૂઝપેપર વાંચે અને એક સાઈડ ચા પીવે.
હા મારે પણ એવું જ છે, જોઓ ને મારા પપ્પા તો રોજ સવારે ચા સાથે સમાચાર વાંચે એટલે વાંચે જ.
હા અને પેલાના સમ સમયમાં તો જે ન્યુઝપેપર વગર સવાર અ ધૂરી જ ગણાતી તી ને?
જોવો ને મોબાઈલ આવી ગયા છે પણ તો એ ચાનું મહત્ત્વ તો એ જ છે.
બિલકુલ, ચાની ચા તો કોઈની જગ્યા લઈ નહી શકે. અને ચા તો લોકોને એકબીજાની નજીક પણ લાવે છે.
હા એજ એજ, અને સવારે બે મિનિટ સાથે બેસીને વાત કરવાની અને સંબંધો મજબૂત બને છે આનાથી.
હા અને તમને એવું લાગે છે કે સવારની ચા થી મન ફ્રેશ થઈ જાય?
હા ચોક્કસ ને, રાતની થકાણ પણ ઓછી થઈ જાય છે.
હ અને ઘણા લોકો તો એવું કે કે પહેલી ચુસ્કી સાથે જ એનર્જી આવી જાય, મારે પણ એવું છે કે દિવસમાં એક બી વાર આમ ચાહ ના મળે ને બે ટાઈમમાંથી તો મને માથું ચડી જાય.
હા મને પણ એવું જ લાગે છે.
હ અને હું શું કઉ છું કે ગુજરાતમાં ચાની દુકાનો પણ સૌથી વધારે જલ્દી ખુલી જાય છે નહી સવારમાં?
હા, કારણ કે જોઓ ને સવારની ચાની ડિમાન્ડ જ ખૂબ હોય છે ને અમારે ત્યાં તો.
હ બિલકુલ, કે ઓફિસ આવતા જતા લોકો રસ્તા પર ચા પીતા હોય ને બધા
હા અને કેટલાક લોકો ના મિત્રો સાથે રોજ ચા નો પોઈન્ટ હોય છે, આમ બેઠક હોય છે.
હા બિલકુલ અને ચાની સાથે તો ઘણી વાર રાજકારણ થી લઈને ક્રિકેટ સુધી ની વાત થઈ જાય, ક્યારે ચા પિતા પિતા બધા આટલી બધી વાત કર લે કઈ ખબર જ ના પડે.
એજ એજ બિલકુલ સાચી વાત અને ઘણી વાર તો મજાક મસ્તી પણ ચાલે.
હ અને તમારા માટે પરફેક્ટ ચા કઈ રીતે હોય તમે કેવી ચા પસંદ કરો?
હું દૂધ સારી રીતે ઉકળેલું હોય અને થોડું અદરક હોય અને મીઠાશ થોડી અમથી હોય તો મજા આવી જાય મને.
વા હ મને પણ સેમ આવી જ ફાવે.
હા જોન એટલે જ તો ચા બનાવાનું પણ એક કલા છે.
સાચી વાત સાચી વાત એક જ રેસીપી હોવા છતાં દરેક ની ચાહનો સ્વાદ અલગ હોય. જો તમે ઘરની પીવો બીજાના ઘરની પીવો કે પછી બાર લારી પર જીન પીવો બધાની ટેસ્ટ અલગ હોય.
હા કારણ કે જો ને તેમાં પ્રેમ અને આદત બંને નો ફરક હોય છે ને
બિલકુલ બિલકુલ ગુજરાતી ઘરમાં તો મહેમાન આવે ને તો પહેલા ને પેલા ચા નું જ પૂછવામાં આવે.
હા જો ને કે પૂછે કે ચા લેશો એ તો સ્વાગતની પહેલી લાઈન હોય છે અમારી ત્યાં તો
હા તો આપણા પરંપરા છે ને આપડા ગુજરાતી દરેક ઘરમાં.
હા એટલે જ ને એજ કારણ કે ચા સાથે નો પણ આમ પીરસવામાં આવે છે.
બિલકુલ અને દરેકને લાગે છે કે એ નવો દિવસ સારી રીતે જાય એટલે એમ.
હમ એજજ એજજ એટલે જ ને કે દરેક સવારે ઉઠીને ચા તો જોઈએ જોઈએ જોઈએ જ
હમ બિલકુલ અને હું શું કહું કે લગભગ સ્કૂલ ના દિવસો યાદ છે તમને કે આપણે જયારે સ્કૂલ જતા તો પેલા તો મને દૂધ આપવામાં આવતું પણ ધીરે ધીરે હવે ચાનો સ્વાદ ગમવા લાગ્યો.
હા સાચી વાત છે મને પણ એવુંજ છે મારી સાથે પણ એવું જ હતું જવાદો ને
હમ ચાની વાત ની કળે એટલે યાદો પણ તાજી થઈ જાય.
હા ખાસ કરીને ગામની સવાર હોય તો અલગ જ મહોલ હોય
હા પક્ષીઓનો કલરવ હોય ઠંડી હવા હોય એકદમ શુદ્ધ અને ઠંડી હવા અને આમ ગરમ ચાની પ્યાલી બહુજ મજા આઈ જાય
હા એજ અને શહેરની જિંદગીમાં તો એવું શાંત વાતાવરણ ઓછું જોવા મળે છે ને
હા પણ ચાતો શહેર અને ગામ બંનેને એક સમાન રીતે જોડે છે એવું મારું માનવું છે.
ઘણી વાર હા છે તો પણ કેટલાક લોકો તો કહે કે ચા પેલા વાત ના કરો
હા હા એજ આ વાત તો ઘણી જગ્યા સાંભળવા મળે છે કે લોકો એવું જ કે કે અ ચા પેલા વાત ના કરો
હા એટલે જ ને ચા લોકો માટે એક નાની પણ મહત્વપૂર્ણ આદત બની ગઈ છે.
બિલકુલ અને આદતો પણ જીવનને જ મતલબ એ બનાવતી હોય છે.
હા એજ અને બિલકુલ સવારે ઉઠો તૈયાર થાવ અને ચા સાથે દિવસનું શરૂઆત કરો ખુબ મજા આવી જી જાય.
એજ એજ અને કેટલાક લોકો તો ચા સાથે પ્રાર્થના પણ કરે છે મેં તો ઘણા લોકો એવા જોયા
હા સવારની શાંતિમાં પ્રાર્થના અને ચા બંને મનને શાંત કરે છે.
હ અને ગુજરાતી ઘરમાં તો સવારે રસોડામાં ઘણી બધી વાનગીઓ હોય ચા જોડે કોઈના ઘરે થેપલા બનતા હોય ખાખરા હોય અલગ અલગ જાતું બનાવતા હોય
હા એજ ચા સાથે નાસ્તો ટિફિન અને ઘરના બીજા કામો સાથે સાથે ચાલતા હોય છે.
બિલકુલ આ બધા વચ્ચે પણ લોકોને બે મિનિટ ચા માટે નીકાળી જ કાઢે છે.
હા કારણ કે સમય ઘણો ખાસ હોય છે.
આન અને તમને કઈ ઋતુ વધારે ગમે એમાં કઈ ઋતુ મા ચા પીવુ બહુ ગમે?
મને તો વરસાદની ઋતુ ખુબ જ ગમે એમાં ચા પીને ખૂબ આનંદ આવી જાય વાતાવરણ પણ એટલું મસ્ત હોય અને એના ઉપ ઉપર આપણને ચા મલી જાય ખુબ મજા આવી જાય.
બિલકુલ અને મને તો શિયાળામાં હા ગરમ ગરમ ચાહ આમ હાથમાં હોય તો આન નંદ જ અલગ આવે એક બાજુ ઠંડ બી હોય અને હાથમાં આપડે ગરમ ચા પકડીએ તો અને ગરમ ગરમ પીવાની ખુબ મજા આવે.
હા પણ વરસાદમાં આમ બેસીને આમ વાતાવરણ જોઈને ચા પીવું ખુબ મજા આવી જાય.
બિલકુલ અને ચા સાથે તો પકોડા હોય તો વાત પૂરી જ થઇ જાય.
હા અને ગુજરાતી ઘરમાં વરસાદ અને ચાનું ખાસ સંબંધ છે.
એટલે જ ને આજકાલ લોકો જે હેલ્થ અહ કોન્શિયસ લોકો છે એ પણ અલગ પ્રકારની ચા પીવે છે. સાંભળી જ તમે એવું?
હા, મેં સાંભળ્યું છે કે ગ્રીન ટી, હર્બલ ટી અને સુગર ફ્રી ટીમ પણ પોપ્યુલર થઈ ગઈ
પણ આપડી પરંપરાગત જે દૂધ વાળી ચા છે ને એની સ્થાન કોઈ જ ના લઈ શકે.
હા, એ તમારી સાચી વાત છે. જો ને ઘરનો જેવો સ્વાદ અને લાગણી અને પ્રેમ હોય જેવી ચામાં એવું તો કોઈ ના લઈ શકે.
હા, એજ અને તમને લાગે છે કે ચા લોકો વચ્ચેના અંતર ઘટાડે છે?
ચોક્કસ ને. ચોક્કસ. કારણ કે જો ને ઘણા વખતે મેં સાંભળ્યું છે કે આમ ચા માટે પણ આમ રસાકસી થતી હોય છે અને એ બધું
હમ્મ એજ ઓફિસમાં પણ ટી બ્રેક દરમિયાન લોકો સારી રીતે ઓળખાય છે અને બેસે બધા.
હા અને તેથી જ એના જ કારણે આપણે કામ વચ્ચેનો થોડોક આરામ પણ મળી જાય છે.
એજ સવારની ચા સાથે તો દિવસની પ્લાનિંગ કરવી સારી આદત છે.
એજ અને ઘરના મોટા લોકો પણ આ સમયનો ઉપયોગ સલાહમાં આપે છે.
બિલકુલ ચા પીવાની ચા પણ એટલી સરસ હોય છે અને એ ચા પીતા જે ટાઈમ હોય એ પણ સરસ હોય કે બધાને નજીક લાવ વે અને બધા વાતો કરે ચ આા પિતા પિતા અને આખું આમ પરિવાર જોડે બેઠું હોય તો મજા અચકઈ
હા મજા જ કઈક અલગ છે કે દિન દરિયાની આખી વાતચીત બી થઈ જાય અને આખા ફ્રેશ થવી જઈએ આપડે.
બિલકુલ એક કપ ચાથી તો અહ એવું લાગે જાણે આખી પીએ ને તો એવું લાગે કે આખી દુનિયાનું ટેન્શન માથે થી ઉતરી ગયું.
બિલકુલ, બિલકુલ સાચી વાત છે તમારી.
હા. સારું ચલો મને ખુબ મજા આઈ ગઈ અને મને ઘણું બધું ચા અહ જાણવા મળ્યું કે કેવા પ્રકારની ચા હોય છે ને બધું મજા આવી ગઈ તમામે જો વાત કરી.
મને પણ ખુબ મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને આપણેે.
સારું ચાલો મળીએે.
ચોક્કસ, ચોક્કસ મલિયે અને આ ટોપિક પર પછી વાત કરીએ આપણે.
હા, ચોક્કસ સમય મળે ત્યારે.